હલો હા
હેલો
હલો
આવાજ નહી આવતી.
હલો
આવાજ બહુ ઓછી આવે. હલો
હા
કેમ સો?
બસ મજામાં શું
શૂઝ કરતાસતા
હું બસ હમણાં જમીને જ ઊભો થયો છું.
હમ્મ મેં પણ જમી લીધુ સે
જમી લિધુ સે
હા
બરાબર છે.
તમને તમને ખબર છે નવી મૂવી આવી હતી અ ત તેન નામ મને યાદ નહી. અ કઈ શાહીદ કપૂરની
એવું શે એમ
હવે
બરાબર છે.
હું જોવા જવાની છું.
હા હા જોઈ આવ જોઈ આવ તું તારે હને પછી કેજે મને ચેવી છે
હમ્મ
બાકી સ બધા સ મજામાં
બસ બધા મજામાં સ
હ જમવાનું
હમ્મ.
તમે તમે જમી લીધું
જમી લીધું મેં તો
હમ્મ સારું
હમ્મ
બીજું બોલો
બસ કાઇ નઈ
હમ્મ. એવું સે
અ તમારી આવાજ કપાય છે.
એવું શે કપાઈ શે એમ અવાજ મારી
હ, કપાય શે કપાય શે અવે મને અવાજ નથી આવતી. તમારે અવાજ કપાય શે.
એવું છે એમ ને, હા હલો હલો હલો